કેમ છો?
બસ મજામાં તું?
હ પણ મજા મજા બોલે તું.
હા તે-
હો સુું ખાતી હતી.
હું કઈ નહી તું.
હ પણ કઈ ની. અરે જસ્ટ હું બેઠી હતી ને તો મને આપણા પિકનિક ની યાદ આવી ગઈ આપડી પિકનિક તો કેટલી મસ્ત તો તેયાર.
હા બઉ મજા આવી ભાઈ હવે તો એ દિવસો પાછા જોવે છે આવતા જ નથી. કોઈ જોડે મજા જ નથી આવતી.
હા એજ ને એ કોલેજની પિકનિક પણ મજા નથી આવતી. સ્કૂલની જે પિકનિક હતી એ તો બેસ્ટ હતી.
એ એ બધા ફ્રેન્ડસ ભાઈ કોલેજ ના તેવા ફ્રેન્ડસ પણ નથી.
હા એ જ ને. પિકનિકમાં જાવું પછી મજા આવે ખાવાનું મજા આવે ત ફરવાનું એક તો ફ્રેન્ડ જોડે રેવાનું રાત ન કોઈ સુત હોય તો એને હેરાન કરવાનું. ટ્રાવેલિંગમાં કોઈ સુતું હોય તો એને હેરાન કરવાનું પછી સુતું હોય તો એને મેકઅપ કર કરવાવાનું હોય.
છે. એ જને પિકનિક જવાથી પેલા જે એક્સાઈટમેન્ટ તો એ રાતે નીંદર ના આવે. પેટમાં આમ ગુદી ગુદી જેવુ થા
હા એ તો તમારી વાત સાચી ને જયારે અનાઉન્સમેન્ટ થાય કે અહિયાં લઈ જવાના છે ઈ ટાઈમ ને એક્સાાઈટમેન્ટ ને એક એ વિચારવા આવે કે ભાઈ હવે પેરેન્ટ્સ ને શું કેહેશું વાલીને શું કેહેશું વાલી એમને શું કેશે હા પડશે કે ના પડશે કે એટલે તીસ છે હવે આપડણે શું કરી આવડી છે તો શું કરવાનું પછી એમ બી વિચાર આવે કે આવડી ફીસે ફીસ હે તો શું થયું ફ્રેન્ડસ જોડે તો ક્યારેક જ જવા મળે એમ કરીને વડી ઘરે વાત કરવાની વળી પપ્પા કેશે વિચારીને કહીશ કે તરત જ હા કહી દી કે ના ના જવાય જવાય ને તે મારી સાથે તો એવું થયું હતું કે મેં તો કીધું હતું કે પપ્પા અહં પિકનિક જાય છે પણ મારે નથી જવું તોું મારા પપ્પ પા તો મને વધ્યા કે ના ફ્રેન્ડસ જોડે તો જવાય બઉ જ મજા આવે ગમે તેટલા પૈસા હોય ને ગમે ત્યાં લઈ જાય.
ઓ ઓ ઈ સારું ને જવા મળ્યું તો.
હા એ જ ને તો મારો પપ્પા તો કદી ક્યારે એટલે ક્યારે જ ના ના પાડે. પરંતુ એવું પણ થાય કે મારા ફ્રેન્ડ ના કોઈ પપ્પા ના પાડતા હોય તો એના જોડે વાત કરીને પણ હા કેવડાવી દે.
ઓહો મારા જોડે બી આઉં છે તો મારા મારા ફ્રેન્ડસ જોડે બી પણ પછી જે પેલા જે નેટ કે ગા ના થાય ને કે ના ના કેસે પેરેન્ટને પછી સડનલી એમ હા આવી જાય એ તો બહુ અલગ ફિલિંગ છે ને બહુ આમ અંદરથી જીવ આમ વાઈબો ને
હા એ તો તમારી વાત સાચે ને ક્યારેક તો કેવું થાતું કે બધાને હા કહી દે ઘરે થી ને ક્યારેક એક ફ્રેન્ડ ને ના પાડે તો આખો ગ્રુપ ના કહી દે. તો ને ક્યારેક ક્યારેક આખો ગ્રુપ ભેગો થઈને ઘરે જઈને એને મમ્મીને મવતા કે નાવે હાલવા દો ચાલવા દો અમે જાઈએ જાહીએ અમને બઉજ મજા કરશું. ઈ એકલી રહી જશે ઈ નહી જાય તો અમે પણ નહી જાય એમ કરી એને એના વાલી્ય પણ હા કહેતા ને એ તો નેક્સટ લેવલ હતું.
હા, પણ હવે અત્યારે હું તો કાઈ જોવા ન જુ મલતું કોલેજ લાઈફમાં તો જી હતું સ્કૂલ લાઈફમાં જ હતું બધું.
હા, એ તો છે.
હમ્મ, ક્યાં વેકેશન હા
તમારા હિસાબે તમે પિકનિક ક્યાં ગયા હતા?
અમે તો એ આ આ માઉન્ટ આબુ રાજસ્થાન અહ ફસ્ટ ટાઈમ ત્યાં ગયા તા ત્યાં બી બઉ આમ કેટલા વિન્ટર્સમાં ગયા તે ત્યાં નું ક્લાઇમેટ બઉ ઠંડુ હોય શરદી ભઈ
હા, એ તો તમારી વાત સાચી. તો તતમારું ત્યાંની ફીસ કેટલી હતી?
અમે કેટલા અહ કે સમથિંગ સેવન હા સમથિંગ સેવન એટ તો થાઉઝન્ડ હતી.
અચ્છા એ તો એમ તો સસ્તું હતું તમારે ત્યાં. કેટલા દિવસ માટે?
ફોર ડેઝ ને ફાઈવ નાઈટ્સ માટે.
અચ્છા મારે પણ અહિયાં કને લઈ ગયા તા આપણ અમને બી સેવ એટ થાઉઝન્ડ માં જ લઈ ગયા હતા પણ એમ એનામાંથી પણ એમને પાંચસો રૂપિયા પાછા આપ્યા તા કે તમારા ટ્રીપમાંથી એટલા બચ્યા છે.
અચ્છા માઉન્ટ આબુ જ લઇ ગયા તો રાજસ્થાન એ સાઈડ જ?
હા, અમે પણ ત્યાં જ ગયા તા.
અચ્છા અ
ને હવે થવાની છે આ દુબઈ સાઈડ ઈન્ટરનેશનલ.
ઓહો તું જવાની છો?
હવે વિચાર તો છે પણ મેં પપ્પાને નથી પૂછ્યું.
અચ્છા કેટલા ઓલા છે ત્યાંના ટ્રીપના?
ટ્વેન્ટી થાઉઝન્ડ.
કેટલા?
વીસ હજાર.
અચ્છા તો બઉ સારા ડિસ્કાઉન્ટમાં જાઓ છો તમે.
એક બે દિવસ માટે.
અચ્છા તો તમારી ઈન્ડસ્ટ્રીયલ ટ્રીપ છે ઓલી ટ્રીપ નથી.
હા એમ તો ઈન્ડસ્ટ્રીયલ છે હવે ઓલી ટ્રીપ હજી વાર છે. પણ આ ટ્રીપ આ ટ્રીપને પણ અમે પોતાની ટ્રીપ માની છીએ. કે ઓમ જ ટ્રિપ છે.
અ તો ટ્રીપ તો ટ્રીપ કેહવાય કોઈ બી ટાઈપની ટ્રીપ આપને તો એન્જોય જ કરવાનું હોય.
હા આપણે ફ્રેન્ડ જોડે જ જોઈએ બાકી તો કાય ની.
હ.
હા, બાકી તમે ક્યાં બીજે નથ ગ્યા?
ગયા છે ન ગોવા ગઈ છું, કુર્ક ગઈ છું.
ઓહ માય ગોડ! કેટલામાં?
કુર્ક તો મારા ફ્રેન્ડ આ ટ્વેલ્થની ટ્રીપમાં ગઈ હતી. ફિફ્ટીન થાઉઝન્ડમાં એનામાં ટેન ડેઝ માટે ગઈ તી હું. ફાઈવ સ્ટાર હોટલને બધે. ઈન્ક્લુડેડ હતું એ. ગોવા હું કેટલા વન વીક માટે ગઈ તી એનાં એના કેટલા એપ્રોક્સ સેવન એઈટ થાઉઝન્ડ તો હશે.
અયયો!
હા બસ.
અચ્છા તો તો સારો ભાવ હતો તો મને કીધું તોય હાલ્યુ હોત.
એકચુલી ટુરને નથી આવતાં બધાં આમ ઓલ ઓવર ઈન્ડિયામાં હા પેકેજમાં ગયા તા.
અચ્છા સરસ સરસ, હા એનમાં જવાનું તો અમે બી વિચારીએ છીએ પણ નથી ખાતો એમ તો એ એ નક્કી નથી કર્યું કેરલા સાઈડ જવાનું છે પણ
ઈ બીજું કેરલા સાઈડ બી છે ને કાશ્મીર સાઈડને એ સાઈડ બી છે રીક રીકીસ કી ઋષિકેશ.
અચ્છા કેટલાનું છે એ તમે જોયું છે?
ટેન ડેઝ માટે છે અલગ-અલગ ડેઝ માટેનું છે ટેન ડેઝ છે ફાઈવ ડેઝ છે પછી આપડા ઉપર છે. ને એના ઉપરથી પછી પેકેજ ના ઓલા છે મનીને બધું.
અચ્છા બરાબર તો મારે જવાનું છે. તો મેં મારા ફ્રેન્ડને તો કીધું છે કે જોજે શું થાય હ ઘરેથી પેકેજવાળી તો હા આવી ગઈ છે પણ આ દુબઈની ટ્રીપ માટે તો નથી આવી એ પણ પૂછવું બાકી છે મેં તું બે એક સાથે તો ના પૂછાયને ટ્રીપનું.
અચ્છા, એમાં તમે ઈન્ડસ્ટ્રીયલ વિઝિટ માટે જાઓ છો? તો તમને વિઝા પાસપોર્ટ કે એવું કાયની જરૂર પડશે કે ની મલે?
એ તો હજી નક્કી નથી કયા જવાનું એ તો ખાલી ઉપર ઉપરથી કેય છે બધું તૈયારી તો કરી રાખું.
અચ્છા આમ. તમે ક્યારે સોલો સોલો ટી ટ્રીપમાં ગીયા છો?
ના રે બાપા એમ હું ના જઈ શકું. તમે ગયા છો?
હા હું ગઈ તી પણ એટલી બી દૂર નોતી ગઈ અપાય એમ. એન્ડ સેવન સિસ્ટર સાઈડ ના ના સેવન સિસ્ટર સાઈડ
ઓછો
આ રોહાપોટ નવું સાંભળ્યું છે મેં ક્યાં છે?
એ અમારી સાઈડ કચ્છમાં તમે આવજો તમને લઈ હલીશ.
ઓહ ઈ ફોર્ટ એ તો અમા મહારાજનો ફોટ હશે તો એમ ઇન્ટરેસ્ટિંગ છે.
માહરાજાનુ
અચ્છા એની હિસ્ટ્રી તમને ખ્યાલ છે.
નથી ખ્યાલ આપડે બહારશું રિચર્ચ તો રિસર્ચ કરીશું
ઓ ભાઈ સાચે મને રિસર્ચ કરવાનું બો ગમે.
તમે રિસર્ચ કરજો હું ફરી પછી તમને બતાવીશ કે ક્યાં સુું છે.
અચ્છા અચ્છા લોકો રે છે રો આ ફોટ માં કે નથી રેતા હવે કોઈ
ફોર્ટ મા નથી રેતું રોઆ માં ત
અચ્છા રેતું હશે એમ ને ઓ હા.
તમારા તમારા ઘરથી
તમારા ઘર થી પાસ છે કે દૂર છે એ ઈ?
એમ પાંચ છ કિલોમીટર જ છે.
હું તો તમને કેવાય સરસ વાઈબ આવતો હશે કે તમારા ત્યાં એક એરિયામાં રોહા ફોર્ટ છે. મહારાજા નો ને રાની નો ભાઈ વાહ. મારું તો આ ડ્રીમ હતું આવા કોઈક પ્લેસ પર રેવાનું.
અચ્છા તો તમે આવજો આપડી ત્યાં વાડી પણ છે.
ઓ તો કેવું સારું તમે રોજ એ ફોટ જોતા જ હશો ભઈ.
હા એમ તો અમે ત્યાં નાઈટડ્રેસ પેરી ને જઈયે.
અચ્છા નાઈટવેરમાં જાઓ છો મને લાગે ત્યાં બો બધું આમ
એ ના ના ના ના ના ના તમારી ભૂલ થાય છે જે નવા લોકો એ તો ફરવા જ આવે છે તો અમારા માટે કોમન પ્લેસ છે.
અચ્છા તમારા માટે અચ્છા અરે તમે કીધું ને રો તો મારા માઈન્ડ માં એસ થર્ટીક ને એવું બધું આવી ગીયુ ઓલું ઇમેજિન ક્રિએટ થયું.
એમ તો એસ્થેટીક જ છે પણ અમે નતા ઘટાઘટાય ને આમ એવડું ના જવું ને તો પાચ છ કિલોમીટર જ છે. ને ત્યાં તો અમે દરરોજ જઈએ કેમ કે ત્યાં અમારી વાડી છે તો ત્યાં તો અમે જઈએ જ. એટલે અમારા માટે તો હવે એમ બેઝિક છે બાકી ઓમ તો એસ્થેટિક એમ તો સારું જ છે એમ જવાય.
હા તો મને એસ્થેટિક બઉ જ ગમે. મારી એક આઈડી છે એસ્થેટિકની મને તો હું ત્યાં વિઝિટ કરીશ એસ્થેટિક ફૂલ. આવીને મને તમે ફોટોસ ક્લિક જ કરી દેજો મારા
ક્લિક જ કર દસ તો બર આઈ
હું આવીશ તમારા ઘર માં ફોટું તમારા ઘરે બી આવ
થીકસે લો પછી વાત કરી તમારા જોડે વાત કરી ને બઉજ મજા આવી.
હા ઠીક છે ઠીક છે હું આવીશ હો તો તમારા ઘરે પાકુ હો.
હા હા આવજો આવજો તમારા આઈડી નું નામ શું છે એ પણ કેતા જાવ.
એવું તમને પછી કહી દઈશ આપે મળશું ને ત્યારે. હા બાય.
બાય. મહારાજાનું